હલો.
હા અવાજ આવે છે મારો
હા આવે છે તો તમને આવે છે મારો અવાજ
હા આવે છે.
ટોપિક બોલે તો.
તમે બોલો છો ટોપિક.
હા ને બધું ખા.
ભાષા કેવી એમ કેહેવાય કે બાર ગામે બોલી બદલાય એ તો એક વાતચીત છે કે બાર ગામે બોલી બદલાય એટલે તમારા વિસ્તારમાં તમે હું ને મેં કયો છું બકરી બોલે ને મે મે એ રીતે અમારે પોતાને સેલ્ફ ને ડિસ્ક્રાઈબ કરો હોય તો હું હું.
બરાબર છે.
બોલો તમે ટોપિક હવે.
બસ ટોપિક નું નામ જ આપણે વિચારી લઈએ કે બાર ગામે બોલી બદલાય. તો શું કેવું છે તમારું આ ટોપિક વિશે શું કેવું છે બોલો
કશું નહી કેવું મારે તમે બોલો આ ટોપિક વિશે
પચાસ પચાસ ટકા ગનવર્ધન કરવાનું છે આપડે.
તો એવું છે કે જો મે ભરૂચ ની છું. તો મારી બુલાય ની છે એમ છે હા તો મીન્સ કે જે હોય કે હવે મન નહી ખબર તમે બોલો
ટોપિક છે બાર ગામમે બોલી બદલે તો હું જે વિસ્તારમાં રહું છું.
કર એ બીજે ટોપિક પર વાત કરો મને નહીં ખબર એ ટોપિક ઉપર
તો કેવો તમે સટોપિક નું નામ
ના તમે જ કહો પણ મેં નહી કઉ. ટોપિક વિશે તમારે જ કેવાનું પણ આ બાર ગામ વાળું નહીં.
તમારીં એ એટીન યરસ થઇ ગયી છે.
ના નહી થઈ હજુ બાર વર્ષની છુ
તો કેમ વાતચીત કરો છ કામ તો એમાં જ કરો છો તો હું નહી કરુંત તમે એ પાર્ટ ટાઈમ જોબ કરો છો.
મે ટોપિક જોડવા છે ધારો.
કઈ જ વાંધો નહી તો આપડે એક વાતચીત કરીએ કે જો એક નવી સ્કીલ શીખવાની તક મળે તો તમે શું શીખશો.
હા.
એક નવી તક શીખવાની તક મળશે તો તમે શું શીખશો
મેં સાયકોલોજી શીખીશ.
સાઇકોલોજી.
હા.
સુ કામ.
એટલે મારે છે ને જો મને કોઈની મનની વાત જાણવી છે. એવું બધા કેશે કે સાયકોલોજી જેને આવડતી હોય તેને એમ બધાની મનની વાત આવી જાય ખબર પડી જાય કે આ હામેવાળા મનમાં વ્યક્તિ માં હું ચાલે છે.
હમ્મ બરાબર છે એછ બીજા કઈ રીઝન ખાલી એક મનની વાત જાણવા માટે જ છે.
આ બીજું તો, એમ જ શોખ હોય તો શીખી શકે વાળ બધા.
તો તો આપણે એક આર્ટસ નામનું ક જેવ આવે છે આર્ટસમાં તે કે તમારે સાયકોલોજી આખો એક નવો સબ્જેક્ટ તરીકે ચૂઝ કરીને તમે સ્ટડી કરી શકો છો.
હા પણ મારે એવી રીતે નઈ કરવું એમ જ શીખું છે ખાલી.
ચ તો આપડ ઓપન સોર્સ પ્લેટફોર્મ પડ તો જસ્ટ તમને સજેશન આપ યુટ્યુબ છે અલગ અલગ માધ્યમ છે એમાં તમારે કો વિચારસરની હોય કોઈ વ્યક્તિને ઓળખી જવા હોય કે મનની વાત જાણવી હોય તમે એ પ્રમાણે શીખવા માંગો છો. તેમાં શીખી શકો છો.
હા ચાલો હવે તમે એવું કહો અમે ટોપિક આપો. આજના સમયમાં શિક્ષણનું મહત્વ શું છે?
શિક્ષણ નું મહત્વ આમ કયા દ્રષ્ટિય શિક્ષણનું મહત્વ કેટલું શિક્ષણ ક્યાંથી ક્યાં સુધીનું શિક્ષણ તમે કેવા માંગો છો? એ જનાવો બેન.
અમ બધું જ, એકથી એકથી લગીને કોલેજ સુધી ના.
બધું તમે એક વાર સાથે કહી દીધું. તો શરૂઆત કરું તો એક થી દસ ધોરણ કે એક થી બાર ધોરણ ની વાતચીત કરીએ તો એ ભણતર તો ફરજિયાત છે એમ કહી શકાય. કે એમાં જે આપણને શીખવા ચોપડીનું જે જ્ઞાન છે કે બેઝક આપણે એકબીજા સાથે કઈ રીતે રહેેવું ચોપડી માંથી કાંઈને કાંઈક ઈતિહાસ, ગણતરી, કેલ્ક્યુલેશન શીખવા, ઇંગ્લિશ અલગ અલગ લેંગ્વેજ શીખવા મળે છે. એ તો બેઝિક છે તો શીખવું જ જોઈએ. બીજું કોલેજ ની વાત કરું તો કોલેજમાં તો એવું છે કે કોલેજમાં જે આપણે થિયરી જે આવી મોસ્ટ વધારે ભનાવીએ છીએ. એની કરતા હું પોતે ટેકનિકલ બેગગ્રાન્ડમાંથી આઉં છું એ પ્રેક્ટિકલ ઉપર વધારે ફોકસ કરુ છુ. પ્રેક્ટીકલ પૂરેપૂરો કોર્સ લઈ જવા તો વધારે શીખવા મળે ઇન્ડસ્ટ્રીમાં વધારે કામ આવે.
એકથી બાર હુંધીને મીન્સ કે જે રીતે ભણાવે છે એ બરાબર છે. પણ અમુક અંદર નવા ટોપિક ઉમેરવા જોઈએ, થોડી થોડી પ્રેક્ટિકલ નોલેજો આપવી જોઈએ. ને બાર પછી એવું હોવું જોઈએ કે ફરજીયાત જોબ કરવી જ જોઈએ. એટલે પોતાના ફાઈનાન્સ, પોતાના ખર્ચા પોતે જ કરી શકે ને એને ખબર પડે કે ઘર કેવી રીતે ચલાવાય.
એ વાત છે પણ બાર પછી તમે પેલા શીખો સ્કીલ ડેવલપ કરો પછી તમે કંઈક કરી શકોને જોબ.
એવી તો કેટલી બધી જોબ આવે એમનેમ હોવ થાઈ.
એમજ તો આપણે કોલેજમાં આપડે એજ શીખવાનું છે ને આપણે શું અગર કેરયર જવું છે એ પ્રમાણે કોલેજ માં આપણને શીખવા મળે.
હા પણ કોલેજમાં એટલું હવે પ્રેક્ટિકલ એટલું બધું નહી શીખવાડતા. થિયરી અલજ શીખવાડે એટલું બધું મને મજા ના આવે કોલેજ માં.
એ બરાબર છે. હું તમે કીધું કે એક થી બાર કે ટોપિક એડ કરવા માંગો નવા ટોપિક એડ કરો કયા ટોપિક તમે એડ કરી શકો તમે તો કોઈ શિક્ષણ બાબતે કોઈ હોય છે કોઈ પદે તો શું એડ કરો?
મેં, મે તો પેલું પેલા આપ્યું તો ખબર મુઘલ સામ્રાજ્ય અને એવું બધું એ વગર કામનું હું પેલા બધું કરી, પછી જે રિયલ આપડી હિસ્ટ્રી છે તેને, નાખવું પછી ખબર નહીં બીજુ.
આટલું જ ને બીજું કઈ કહેય છે ને નવું એડ કરી શકાય તમારા માટે.
બીજું તો હવે યાદ નહીં આવતું હમણાં.
બરાબર છે.
તમે કહ તમારા માટે હું એડ કરું જોઈએ?
મેં તો કીધું મારા બરાબર મારા મંતવ્ય પ્રમાણે મારે આ વિચાર ઘણી વાર આવે છે. કદાચ આપણે ચેન્જ કરીએ આપણા શિક્ષણનમાં. શું કરી શકે પછી એક ને એક જ વિચાર આવે. ધારો કે આપડે આ ચેન્જ કે નવું એડ કરીએ તો જે અત્યારે આપણને જે બેઝિક નોલેજ છે એ નોલેજ આપણ નો મળે. નવું નોલેજ લેવાવામાં જૂનું જે જરૂરિયાત છે એ પણ ન મળે.
એ તો છે પણ અમુક આવે છે ખબર આલ્ફા લે ફેમડા એ બધું હું કામનું મને એવું થાય કશું કામ જ ના આવે આગળ, કે વગર કામ ન તો એવું ઓકે, સબ્જેક્ટ સિસને બધા બહુ જ સબ્જેક્ટ રાખવાના. પછી એક જ હોવો જોઈએ એક જ સબ્જેક્ટ બીજા કસંદ ના હોવો જોઈએ.
એ બરાબર છે પણ હાલપાલ નેમં તમે કહ ને એ જે ટેકનિકલ બેકગ્રઉન્ડ હો ને ખબર હોય કેલફિકેશન માટે બઉ હોય. એમાં મોસ્ટ ઓફ ગણતરી ધારો કે અપ્રોક્સ.
પણ જે આર્ટ ના, એમને તો કોઈ કામ ન જ નહી ને.
હા એ બરાબર છે પણ તમને ખબર કેમ પડે તમને માહિત છે કે નહી એ ચેક કરવા માટે તમારે બેઝિક એવું સ્ટડી કરવું જોઈય કે નહી, એટલે એ બેઝિક જ છે. પછી પૂરતું તો ભણ્યા જ નથી આલ્ફા ગામમાં બીટા જે આવે છે એ પ્રમાણે.
હા બસ બરાબર છે.
ટ એ પ્રમાણે શિક્ષણ નીતિ આપે એમ કહીએ તો વિચારી ને થોડો ઘણો સુધારો હોઈ શકે. અત્યાર જે છે એ બરાબર છે.
બીજ બોલો ટોપિક. મોબાઈલ વિશે કહો મોબાઈલ એસી વાત છે કે સાાપ ટૂકી છે આપ
તમે વાતચીત કરો મોબાઈલ વિશે નહી તો ઘણું બધું વાતચીત કરી શક.
હા તો મોબાઈલ લ એકવી રીતે હમરો હતા, હમરો ચુપચાપ એકદમ કશું વચ છે બોલતા. તો મોબાઈલ એક રીતે શાપન છેને અભિશાપન છે જો શાપ એવી રીતે કે હમાણા મોબાઈલમાં જોઈને બધા લોકો આઈ મીન એનો બહ મિસયુઝ કરે. જે છોકરાઓ એટીન પ્લસ નહી થયા તે લોકો અંદર જોઈ જઈને. અ જે ના જોવા વસ્તુ હોય તે બી જોવે. પ્લસ કે અમુક ગર્લ્સ જે હું કેવાય. પીક ના મોકલવા જોઈએ ભલે ખબર નહ કેવી રીતે મોકલે એ લોકો પણ એ સિસ્ટમ જ બેન હોવી જોઈએ. કેવું મોકલાયા જ ના કોઈને. પછી અ હમણાં એક એક વર્ષ પછી શું કેવાય પાંચ વર્ષનું છોકરું ના થયું હોય. તો બી એ ફોન યુઝ કરે તો એ એના યુવી કિરણો આપણા આંખ પર બહુ અ સર કરે એવું ભાઈ. એટલે ફોન ના યુઝ કરવો જોઈએ બહુ કામ પૂરતો યુઝ કરવો જોઈએ.
ના બરાબર છે. એ તમે ટોપિક જે કીધા કેમક પોઈન્ટ કીધા એ પોઈન્ટ કવર કરી એ બરાબર સાચા જ છે. પણ તમે ધારો એટલો મોબાઈલ ખરાબ પણ નથી તમને સરખી રીતે યુઝ કરતા હોય તો આપણે આ પ્લેટ ફોર્મ નો યુઝ કરીએ છે, મોબાઈલ માંથી જ યુઝ કરીએ છીએ. અમે આપણે ત્યાં અર્નિંગ પણ કરી શકીએ છીએ, નવું-નવું કઈ યુટ્યુબ છે કોઈ બીજા
હા એટલે, એમ સ્કીલ બી શીખી શકે છે પણ, અમુક લોકો ખાલી વાપરે જ. મીન્સ કે, મારી વાત તમારી વાત નઈ કરતી. પણ નાના ભૂલકાઓ તો કોઈ ખબર જ ના હોય, તો એ લોકોને એમના મમ્મી-પપ્પા આપે પેરેન્ટ્સ આપે. તો પેરેન્ટ્સ ને સમજવું જોઈએ કે આટલું વહેલું ના અપાય ફોન
તો બરાબર છે એટલે
કઈક થઈ જાય એમ
હા એ બરાબર છે, એટલે ઇ તો મોસ્ટઓફ રીઝન માતા-પિતા એ ન દોઈ શકે, ઈ તો એને જ બાળક એને વધારે હેરાન કરે ને એ પોતે બીજી હોય માતા-પિતા ત્યારે એને એ ટાઇમપાસ કરવા માટે મોબાઈલ આપી દે ને પછી ધીમે-ધીમે એને ખબર પડે છે કે, આ તો આપડે ખોટું મોબાઈલ બાળકને આપી દિધું કે ન
હ.. અને એના લીધે હવે કેટલા નાના-નાના ચશ્મા તો બી આઈ જાય છે કેટલા જાડા-જાડા ચશમા આવે તમે તો જોઉં છું તો
હમ.. બરાબર છે.
કેટલી મિનિટ થઈ, આઠ મિનિટ થઈ હજુ, તો બોલો તમે ટોપિક હવે હું બોલું
ટોપિક છે, વિકેન્ડ કે જે હવે તમને પસાર કરવો ગમે છે.
હા...
વિકેન્ડ કેવી રીતે તમને પસાર કરવો ગમે છે?
કેમ?
વીકેન્ડ કેવી રીતે પસાર કરવો ગમે છે? વિકેન્ડ અ... શનિ-રવિ
ઓ ન સમજાઈ ન ભઈલા મને, આખો દિવસ સૂઈ રેવું મસ્ત
એક દેવાયતભાઈ ની ખબર નઈ હવે, એક ડાયરામાં બોલ કરે. આડા તારી જિંદગી માં ધૂડ પડી હવ અને બીજું-બીજું એવું આવે કે અને જે છાશ કરે પણ તને એક જિંદગી માં છાશ પીવાનું હોવી જોઈએ કે પછી કે મને ખટાશ નડે છે.
એવું નહી, પેહલા તો લેટ ઉઠવું. પછી એમ ફરવા જવાનું કશે, જઈ પેલું કે ફોન લીધા વગર કશી શાંત જગ્યા એ જવાનું, મસ્ત વિચાર લખવાના પોતાના આમ ડ્રોઈંગ કરવાની અથવા જે મનને ગમે તે, ગીત ગાવું હોય કોઈ ને ગીત અત્યારે તો ગમે. એવું કરવાનું, પોતા ને ગમતી વસ્તુ કરવાની મતલબ કે
વિચાર લખવા તમને ગમે?
હા, એટલે મને નઈ ગમતા, અમુક લોકોને ગમતા હોય તો
ઓકે તમે લખો છો એમાં એ જસ્ટ ઇન્ક્વાયરી
પર્સનલ વસ્તુ ના કહેવાય ને આમાં એટલે, જસ્ટ હા મને ખબર છે, જસ્ટ તમે કો છો.
એમ જ કવ છું. બરાબર છે, તમે કીધું એ વીકેન્ડ તમે સારી રીતે પસાર કરવા એન્જોય કરવાની વાત કરો છો. ઘણી બધી સોશિયલ એ એક્ટિવિટી પણ હોય છે. ના એમાં સાચી છે પણ ઘણી બધી સોશિયલ એક્ટિવિટી પણ હોય છે. તમે તમારા આજુબાજુ ના બાળકો, સમાજ, કોકને. થોડો ઘણો સમય આપી શકાય કે એને. હેલ્પ થઈ શકે તમારા ઘન છે, એ.
મીન્સ કેમ, એટ કે ભ મગજ દુખાારે નાના ભૂલકાઓ તો. ને મારવાનું મન થાય એવું થાય મતો મુખર.
તમે બધાને હેરાન કરીને તમે મોટા થઈ ગયાલે એના બ વિચારાનું કઈ વિચારવાનું જ નહી.
મેં કોને હેરાન નહી કરતી પેલી તો વાત જ એ.
એ તો તમે અત્યારે મોટા થઈ ગયા એટલે જો છો કદાચ કોઈક એક સમયે તમે નાના હશો તમારાથી કોઈક મોટા હેરાન તો તમે કરી આવી છે એ રીતેમ.
એ તો હવે હું નાની હતી ત્યા પણ અમુક તો વગર કામ ન બહુ મગજ બગા મને એટલું એવું છે મારું વધાર.
હા સાચી વાત છે તમારરો મગજ એ રીતે લાગે છે.
થઈ ગઈ દસે, ફોટી વન.
કેટલી થઈ મિનિટ તમારામાં?
દસ અગિયાર અગિયાર સા અગિયાર પાંત્રીસ.
હા ચશ્મા નથીને કક મ વિચાર આવતો.
હા ચામચ.
ઓકે ચાલો, મને આપણી સાથે વાત કરવામાં મજા આવી એવું થોડુંક બોલતા રહ્યો એટલે